કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હું બી મજામાં છું.
સરસ સરસ.
એજ ને આ તો સવારે સફાઈ અભિયાન માં ગયા તા અમે
એવું
હા.
સારું કેવાય આમ પણ સ્વચ સ્વચ્છતા નું ઘણું મહત્વ છે.
હા હું સહમત છું તમારી વાતથી. સ્વચ્છતા એ જ સેવા અને સ્વાસ્થ્ય જીવનનો આધાર છે.
હા.
ને મારા મતે તો સ્વચ્છતા માત્ર આપણા શરીર ને સાફ રાખ નું નામ નથી પરંતુ આપણા ઘર શાળા કાર્યસ્થળ રસ્તા બગીચા અને સમગ્ર પર્યાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ છે શું કેવું છે તમારું
હા સાચી વાત છે સ્વચ્છતા એ માત્ર આમ સારી આદત નથી પરંતુ સ્વસ્થ જીવન સુંદર સમાજ અને પ્રગતિશીલ રાષ્ટ્રને મજબૂત બનાવવાનો પાયો છે જ્યાં સ્વચ્છતા હોય છે ને ત્યાં આરોગ્ય શિસ્ત અને સુખ સમ સમૃદ્ધિ પણ જોવા મળતી હોય છે આપણને
હમ્મ સાચું કય્યું તમે સ્વચ્છ વાતાવરણ હોય તો સ્વ સ્વચ્છ વાતાવરણમાં રહેતા લોકો વધુ સ્વસ્થ રહે છે તેમની કાર્યસમતા વધે છે અને જીવનમાં પન સકારાત્મકતા આવે છે તેથી દરેક વ્યક્ તિ એ સ્વચ્છતાને પોતાનું રોજિંદી આદત બનાવવી જોઈએ
હા એ તો સાચી વાત કીધી તમે
સ્વચ્છતા આપણા જીવનમાં ખુબ જ મહત્વ ધરાવે છે જો આસપાસ ગંદકી હોય તો મચ્છર માખી અને અન્ય જીવજંતુઓને ઉપદ્રવ વધે છે જેના કારણે ઘણી બીમારીઓ ફેલાય છે જેમ કે ડેન્ગ્યુ મલેરિયા કોલેરા ટાઈફોઈડ ડાયરિયા જેવા ચેપી રોગ ફેલાય છે
હા એ તો સાચી વાત છે કેમ કે સ્વચ્છતા આપણા જીવનનો આમ એક અભિન્ન ભાગ છે વ્યક્તિગત સ્વચ્છતા હોય કે ઘરની સ્વચ્છતા હોય કે જાહેર સ્થળોની સ્વચ્છતા હોય દરેક પ્રકારની સ્વચ્છતા આપડા જીવનને વધુ સારું બનાવતી હોય છે.
સાચું કહ્યું તમે ને સ્વચ્છ વાતાવરણમાં રહેતા લોકો ઓછા બીમાર પડે છે. અને તેમના આરોગ્ય પર સારવારનો ખર્ચો પણ ઓછો થાય છે.
હા સાચી વાત છે.
એટલે માત્ર દેખાવા માટે સ્વચ્છતા નહી. પરંતુ આરોગ્ય માટે પણ અત્યંત જરૂરી છે.
હા સાચી વાત છે. સૌ પ્રથમ તો આપડે વ્યક્તિગત સ્વચ્છતા ખુબ જ જરૂરી છે રોજ સ્નાન કરવું હાથ ધોવા સ્વચ્છ કપડા પહેરવા દાંત સાફ કરવા અને જે આપડી આસપાસનું જે વાતાવરણ છે. એને પણ આમ ચોખ્ખું રાખવું અને આવી નાની નાની આદતો જ આપણને તંદુરસ્ત રાખતી હોય છેને સારી સ્વચછ તાં આપડો આત્મવિશ્વાસ પણ વધારતી હોય છે.
સાચું કહ્યું તમે પણ આજકાલ મેં લોકોને જોયું છે. કે એ લોકો હાથ ધોવાની આદત ને પણ મહત્ત્વ આપતા નથી જેના કારણે એ લોકો બીમાર ઝડપથી થાય છે.
હા સાચી વાત છે એ તો.
હમ્મ. ને મારું માનવું તો એવું છે કે માત્ર વ્યક્તિગત સ્વચ્છતા પૂરતી નથી, આપણને ઘર અને આસપાસના વિસ્તારની પણ સફાઈ રાખ
હા એ તો સાચી વાત છે.
હમ્મ. ઘણા લોકો તો પોતાનું ઘરની અંદર તો સફાઈ રાખે છે, પરંતુ ઘરની બહાર કચરો ફેંકી દે છે. હા તો યોગ્ય નથી કહેવાતું.
હા સાચી વાત છે એ તો.
અને રસ્તા પર કચરો ફેંકવાથી ગંદકી વધે છે, ગટર જામ થાય છે. અને વરસાદના સમયમાં તો પાણી ભરાઈ જાય છે. તેથી કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. અને શક્ય હોય ત્યાં ભીનો અને સૂકો કચરો અલગ નાખવો જોઈએ.
હા એ તો સાચી વાત છે.
ને આજના સમયમાં તો પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પણ સ્વચ્છતા માટે મોટો-મોટો પડકાર છે.
હા. એ તો ઘણી જ જગ્યાએ પ્લાસ્ટિક ના આપણે જ્યાં ને ત્યાં ફેંકી દેત તા હોઈએ છે. ને એ તો પાછું ડિગ્રેડેબલ પણ નથી.
હા.
એની કારણે જમીન પ્રદુષણ પણ વધતું જાય છે.
અને પર્યાવરણને પણ લાંબા સમય સુધી નુકસાન પહોંચાડે છે.
હા એ તો સાચી વાત છે તમારી. અને ભારતમાં પન સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગે આમ જાગૃતિ ફેલાવવામાં આવતી હોય છે.
હા. અને હવે તો સરકારે ઘણી બધી જગ્યાએ પ્લાસ્ટિક પન બેન કરી દીધું છે. કારણ કે પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈ લે તો તેમના જીવનને પણ જોખમ થાય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી.
હમ્મ. એના માટે સરકારે હવે કીધું છે ને કે કપ કાપડની કાં તો કાગળ ની થેલીનો ઉપયોગ કરવો જોઈએ.
હા અને એનું પાલન તો ઘણી જગ્યાએ થતું પણ હોય છે.
હા. અને પર્યાવરણની સ્વચ્છતા માટે વૃક્ષોનું પણ ઘણું મહત્ત્વ છે.
હા, એ તો સાચી વાત કીધી તમે.
વધુ વૃક્ષો વાવવાથી હવા શુદ્ધ રહે છે, અને પ્રદુષણ ઓછું થાય છે. પાણીના ક્ષેત્રો જો અહ જેવા કે નદી, તળાવ અને કુવામાં કચરો નાખવા નહીં જોઈએ.
હા, હા, સાચી વાત છે.
પાણી પણ જીવન માટે ખૂબ જ જરૂરી છે. અને એની સ્વચ્છતા પણ જળાવવી દરેકની ફરજ છે.
હા. આજકાલ તો લોકો પાણીમાં પણ આડેધડ કચરો નાખી દેતા હોય છે.
હા કપડા ના અ વાસણ ધોય, કપડાં ધોય. ગાડીઓ ધોય છે પાણી મો પછી એ જ પાણી લોકો બીજા લોકો પીવે છે, તો એ પછી એ લોકોને સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય.
હા.
અને ઘણા ઘણી બધી શાળાઓમાં પણ સ્વચ્છતાનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે.
હા એ તો સાચી વાત છે.
કારણ કે નાના બાળકો નાનપણથી જ સ્વચ્છતા વિશે સારી આદતો શીખે તો ફ્યુચરમાં જઈને આખો સમાજ બદલાઈ શકે છે.
હા એ તો સાચી વાત છે. અને શાળા અને કોલેજો માં પણ એવા બધા પ્રોગ્રામોને એવું બધું યોજાતું હોય છે કે એના કારણે વિદ્યાર્થીઓમાં, બાળકો માં જાગૃતિ આયી શકે કે જ્યાં ત્યાં કચરો ના ફેંક ફેંકવો જોઈએ આપડે ને બને તો કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ.
હા ને શાળાઓમાં પણ કચરો કચરા પેટીમાં નાખવો. વર્ગખંડને સ્વચ્છ રાખવો. શૌચાલયને યોગ્ય ઉપયોગ કરવો અને પાણીનો બગાડ ન કરવો જેવી ઘણી બધી બાબતો વિદ્યાર્થીઓને જવાબદારી ની ભાવના વિકસાવે છે.
હા એ તો સાચી વાત કીધી તમે અને સ્વચ્છતા પર્યાવરણ માટે પણ ખુબ મહત્વની હોય છે. જો આપણેે આમ ગમે ત્યાં જ કચરો ફેંકીશું તો જમીન, પાણી, હવા એ બધું પર્સ પ્રદુષિત થશે. અને પછી એ આગળ જતા આપણને જ નુકસાનકારક કરશે.
સાચી વાત કીધી હું સહેમત છું.
હા.
પણ આજકાલના લોકો તો સમજતા જ નથી એ લોકોને એ લોકોનું જીવન જીવવું વધારે જરૂરી લાગે છે ફ્યુચર નું વિચારતા જ નથી.
હા. એ તો સાચી વાત છે અને આપણે નય કેતા કે કહીએ ને કે સ્વચ્છતા એ તો એ આમ ઈશ્વરની નજીક પહોંચવાનો માર્ગ છે. એટલે આપડે વાક્ય પણ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
હમમ. સાચું કહ્યું તમે.
હા.
જ્યારે દ દરેક નાગરિકને લોકોની જવાબદારી સમજી ને નિયમનું પાલન કરે ત્યારે જ સાચા અર્થમાં સ્વચ્છ સમાજનું નિર્માણ થશે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને વિદ્યાર્થી તરીકે પણ આપણે રોજિંદા જીવનમાં સ્વચ્છતા ની આદત અપનાવી જોઈએ. કારણ કે જ્યારે એક વ્યક્તિ સ્વચ્છ રહે છે ત્યારે પરિવાર સ્વચ્છ બને છે. અને જયારે પરિવાર સ્વચ્છ બને છે ત્યારે સમાજ સ્વચ્છ બને છે. અને જયારે સમાજ સ્વચ્છ બને છે ત્યારે આપણો દેશ પણ સ્વચ્છ બની જાય છે.
સાચું કહ્યું તમે.
હા.
ને મારા મતે તો સ્વચ્છતાનો સંબંધ માત્ર શરીર અને પર્યાવરણ સાથ થેજ નહી પરંતુ માનસિક સ્વચ્છતા સાથે પણ છે.
હા સાચી વાત કીધી તમે.
કારણ કે સારા વિચારો સારા વર્તન અને શિસ્તબુદ્ધ જીવન પન સ્વચ્છ જીવનનોો ભાગ જ છે.
હા એ તો સાચી વાત છે. એટલે આમ કહીએ કે સ્વચ્છતા કોઈ એક વ્યક્તિ ની નહી પરંતુ સમગ્ર સમાજ ની જવાબદારી છે.
હા હું તો માનું કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં શાંતિ સુખ અને આનંદ નું વાતાવરણ રહે છે.
હા એ તો સાચી વાત છે.
અને સ્વચ્છ સ્થળે કામ કરવાની અને અભ્યાસ કરવાની પણ ઈચ્છા પણ વધારે થાય છે.
હા પેલું સ્વચ્છ હોય ને તો મગજ આપડું શાંત પણ રહે છે અને આપડા કાર્ય પર આપડે ફોકસ પન કરી શક તા હોઈએ છે.
હમ સાચું કરીએ તમને.
હા વાંધો નહી. સારું સારું ચલો તમે પણ સ્વચ્તા જાળવજો.
હા અને તમે પણ બીજાને કેતા રેજો.
હા વાંધો નહી સારું સારો.